હલો!
હેલો કેમ છો? બસ મજામાં અવાજ નથી આવતો.
હ ખઉન નથી આ વતું કે ના?
બસ બસ બસ વચ્ચે ડિસ્ટર્બ આવે છે, ડિસ્ટર્બન્સ આવે છે.
ું વા
હેલો હા હા પરફેક્ટ મજામાં?
બસ એકદમ મજામાં કેમ છો તમને શું કરો છો?
બસ જો મજામાં. હ બસ જો બુક લઈને બેઠી તી તો મેં કીધું વાંચતા વાંચતા યાદ આવ્યું કે થોડી મારી સાથે વાત કરું અને થોડું માઈન્ડ ફ્રેશ કરું. કે તમને શું ગમે છે કે ફ્રી સમયમાં શું કરવું વધારે ગમે ફિલ્મો જોવી ગમે કે પુસ્તકો વાંચવા?
મને પણ પુસ્તક વાંચવાનો શોખ છે. ફીલમ ગમે પણ બહ ઓછી ગમે. અમ તો મર્યાદિત હોય કે આ ટોપિક ઉપર જ હોય તો મને મુવી જોવી ગમે. જેમ કે લવ સ્ટોરી છે, કે કોમેડી છે બાકી જે પાઇટક વાળા ને બધો મૂક પડતો મને એ નથી ગમતું.
બરાબરા! મને પણ બુક વાંચવી વધારે ગમે છે કેમ કે પુસ્તકો વાંચવાથી આપણું જ્ઞાન વધે છે કલ્પના સ વિકસે છે અને આપણી ભાષામાં પણ અ સુધારો આવે છે એટલે એના માટે હું બુક પ્રિફર વધારે કરું છું. ફિલ્મ જોવી હા ફિલ્મો જોવી ગમે છે પણ ફિલ્મોમાં શું છે કે એ બહુ જયારે મૂળ હોય કે બહુ રેર ઓછું એમ.
હા ક્યારેક અઠવાડિયે કે દસ દિવસે એકાદ મુૂવી જોઈએ પણ પછી મુવી જોવામાં એવું જ હત થતું હોય છે કે આપણી આંખો અને અત્યારે તો આપડણે ફોન માં જ વધારે પડતા મુવી જોતા જ હોઈએ. બ્લુટૂથ કેન્સી લગાવી તો આંખ અને કાન બનેને નુકસાન થાય છે. થોડી વાર જોઈએ તો પછી તરત માથા ન દુખાવો થવા ે ને એવ બધું બહુ થવા નતું હોય છે.
સાચી વાત છે તમારી.
બધા બુક વાંચીએ તુ ક બુકમાં છુટાય છે, નેવુ જાણવા મળે જ્યારે હોય તો બધા મ નથી. એક બાજ ફડ્યા દ ઘણા મૂડી એવા છે કે જે કશો શર છે, ઘણી એ ઘણી શીખવા પણ મળતું હોય છે.
હા એ તો છે પણ કોઈ અમુક મૂવી કેવા હોય છે, કે આપને એના દ્રશ્યો એના મ્યુઝિક અને એમનું કેરેક્ટર કે એ અભિનય એમ ટૂંકમાં આપણનેમ સાચુ રિયલમા હોય ને એવું જ લાગતું હોય છે, તો તો ક્યારેક એવા મૂવી આપણને પરિવાર સાથે જોવાની મજા આવતી હોય છે.
સાચી વાત છે ખાસ કરીને જે આપણે નાન્ટી ના મુવી જોતા હોઈએ. તેમમ કે માને કે હો તો સા સા છે, હ આપ કહે કોન વિવાહ એકીબાઈ સાી ઘણા બધા એવા મુવી કે જે આપણે ફરીને ફરી જોઈએ, તો આપણને ગમતા જ હોય છે. તાર અત્યાર ના ઘણા મોડી એવા છે, કે આપડે ચાલુ કરીએ પણ એની અંદર અમુક દ્રશ્યો એવા આવતા હોય છે અમુક દાયલો કેવા હોય છે. ત્યા આપ નથી ફેમિલી સાથે જોઈ શકતા આપને નથીઈ શીખવા મળતુ, થોડો ટાઈમ પછી આપણને મવીમાં કંટાળુ જ આવતું હો.
હા બરાબર છે, તો અત્યારના મુવી કરતા આપણને પેલા આ મુવી વધારે આપને જોવા મજા આવતી હોય છે.
હા એકદમ સાચી વાત છે, તમારી પેલાના મૂવી હતા હતા પણ સારા છે, આપે કોઈ પણ મૂવી ખઈ લો તો એમાંથી ઘણ સમજવા મળતુ કે આવ્યો ત્યારે બધા ફેમિલી સાથે કેમ રેવું ફેમ અત્યારે કઈ તકલીફ હોય તો એનો સામનો કે આપડે ઘરમાય ક બીજા ને મદદરૂપ થવુ બધું એ ટાઈપ ના જ પેલા
બરાબર છે.
અને બુક્સ જોઈ લો તો બુક્સમાં તો તમે તમારી ચોઈસ પ્રમાણે તમે ગમે ત્યારે કોઈ પણ બુક્સ વાંચી શકો બધાને બુક્સ નો પણ અલગ અલગ શોખ હોય. હોય છે.
બરાબર છે. એ વાત સાચી છે, કે પુસ્તક વાંચવાથી આપણને- - એ એ વાચતી વખતે આપણે કેવું છે કે દરેક પાત્ર અને ઘટના આપણે કલ્પના જાતે કરીએ તો આપડી વિચાર શક્તિ મા પણ વધારો થતો હોય છે.
સાચી વાત છે, જનતા મને પણ ઘણા બધા બુક્સ વાંચી જોમે છે. જયારે સ્ટડી કરતા ત્યારે તો સ્ટ ને લગતા મરયલ્સ જ વધારે વાંંધતા પણ જારથી ભણવાનું પૂરું થયું છે, તો ત્યાારથી કોઈ નવલકથા છે કે હાસ્ય બુક છે કે મૂળ પ્રમાણે અલગ અલગ બુક્ વાચવે છે. બહુ ગમકીલ હોય છે, ખાસ કરીને ના ચાલ જ વેદ ની બુક્સમા મને બઉુ ગમતી હોય છે, કે જ પણ હું ફ્રી હોઉ તો મને એમ થ કે મારે કઈક વાંચવું છે, તો હું કા બીજા બધા ઘડી વાંચુ છુ ગમે છે, પણાજુ લેખક છે, તે વધારે પણું આપણને જાણવા મળે સમજવા પડે અને ખાસ કરીને એ આપડી સ્ત્રીઓ ઉપર વધારે લખતા હોય છે.
હા એ તો છે. ને કેવું છે કે આપડી પાસે આપણી પાસે ટાઈમ હોય ને આપણે બુક વાંચીએ તો આપણે માનો કે રોજ આદત પાડી હોય તો આપડણે એ ટાઈમે આપડ બુક રોજ રોજ એ સ્ટોરી થોડી થોડી વાંચએ તો લોંગ ટાઈમે પૂરી થાય હોય છે અને ફિલ્મમાં કેવું હોય છે કે આપણે મુવી જોઈએ તો એ સ્ટોરી આપડે બે કે ત્રણ કલાકમાં ખતમ કરી દઈએ છીએ. તો સમય ઓછો હોય ને હા કે સમય ઓછો હોય ને આપડણે બુક વાંચવાનું પ્રિફર ન કરી શકીએ એમ ત્યારે આપણે ફિલ્મમાં જોઈને એવી સ્ટોરી આપે બે ત્રણ કલાક માં જાણી શકીએ છીએ ને જોઈ શકીએ છીએ.
હા એ વાત તમા મારી સાચી પણ મારે એકદમ તદ્દન વિરુદ્ધ છે કે હું કોઈ બુક લઈને બેઠી હોય તો હું એક દિવસ કે વધી ને બે દિવસ ની અંદર પાંચસો થી છસો પેજ ની બુક પુરે વાંચે જય્યારે અઢી કલાક મુવી જોતા અમારે અઠવાડિયા નો ટાઈમ લાગે છે કે હું પાંચ મિનિટ કે દસ મિનિટ માંડ જ મૂવી જોઈ શકું છું હું મૂવી જોઉ તો મને કંચાડો આવવા માં વધારે મવી નથી જોઈ શકત બાકી બુક સમય તો જો ઓછા પેજ ની બુક હોય તો હું બે કલાક ની અંદર પણ બુક પૂરી કરું છું. જ્યા સુધી મારી બુક પૂરી ના થાય ત્યાં સુધી મને ક્યારેક તો પાણી પીવાનું પણ ભાન નથી મને
અચ્છા. હા હા તો એ સારી વાત છે કે તમને આટલો બધો બુક વાંચવાનો શોખ છે. જોકે શોખ મને પણ છે પણ હું તમારી જેમ આટલી બધી કોનસટલી બેસી ના શકું મને વચ્ચે વચ્ચે થોડું ગેપ જોઈએ.
મારે વાંચવાનું હોત તો મને કશું ના જો ખાવા પીવાનું પણ હુ ભુલી જાવ જયારે મારે હાથમાં બુક આવે તો એમાં ખાસ કરી કા બુક્સ ની હોય હોય ડબલ કથાકાર જેમ કે મધ્ય બિંદુ છે. પછી આ શુભવા પત્ર છે ઘણી બધી એની બુક્સ એવી છે સાધનાસર નામે. એના જેના બે ત્રણ ભાગો પ છે તો હું અઠવાડિયા ની અંદર બે ત્રણ ભાગ ની બુકચ તો પણ હું પૂરી કરું કે મારું થશે મને પેલા સપને વાચવા ગમે છે. ત્યારે ઘણી વખત એવું પણ થતું હોય કે અમુક લેખક ની કોઈ બુક હોય તો હું વધારે દિવસો પણ લેત હોઉં છું.
હા બરાબર છે. અને બુક વાંચવાથી ફાયદા ઘણા બધા થતા હોય છે. તો મુવી જોવા કરતા બુક વાંચવી સારી વાત છે.
ના એકદમ સાચી વાત છે તાજેતરમાં જ મને હમણાં થોડું ઈંગ્લિશ શીખવાનો થોડોક શોખ લાગ્યો છે કે આપડે જરૂર પૂરતું ખાલી નોર્મલ બોલી શકતા હોઈએ પણ વધારે પડતું ઇંગ્લિશ નથી આવડતું તો એ શીખવા માટે મેં પેલા મૂવી ટ્રાય કરુ પણ મૂવી જોવામાં એવું થતું એ માર ધ્યાન આજુબાજુમાં પાત્ર માનેમાં જાતું રહેતું. તો મને ધ્યાન ના પડતું એ લેંગ્વેજ શીખવા માટે પછી મેં વિચાર્યું કે હું કોઈ બુક વાચુ તો મને ભલે ઓછું ફાવે છે. છતાં હું ઇંગ્લિશ ની બુક્સ લઈ આવી અને મેં વાંચ્યું તો મને ઘણો બધો ફેર પડ્યો તેમાંથી મને નવા નવા ઘણા બધા શબ્દો મળ્યા પછી એ શબ્દ લખી અને હું એના વિશે એનું ગુજરાતી મતલબ ગોતી અને મેં ધીમે ધીમે મારું ઇંગ્લિશ સુધારવાનું ચાલુ કર્યું. એ બુક થી જ થયું ભવ છે એ વસ્તુ શું નથી કરી શકતી.
બરાબર છે તો તમારી એ શીખવાની ભાવના ના લીધે તમારે શું કેહેવાય વાચતા વાચતા આપડી ધીરજને એકાગ્રતામાં પણ ફેર પડે છે ઘણો ફેર પડે છે.
જયારે મુવી જોતા હોય તો ઘણી વખત એવું થતું હોય છે કે આપણું ધ્યાન કોઈ બીજી ત્રીજી જગ્યા એ થતું રે તો એ આપણે આખું બધું ધ્યાન તૂટી જાય છે એ આપણને કઈ કામનું નથી રેતું કે આપડે કલાકો સુધી એ જગ્યા બેઠા હોય પણ આપડે તાર ને બધું ચાલતું હોય પણ આપડે જારે હો તો આપણું મગજ આપણા આઈસ અને બધું એ બુક્સ ઉપર જ કેન્દ્રિત હોય છે આપડે એકદમ જે વાંચતા હોય આપે એ ઉતારતા પણ હો
બરાબર છે. હવે તો હું તો શું છે કે હું વાંચતી હોઉં છું તો મારા લીધે મારી ડો ટર ની વાંચવાની આદત પડે એ હિસાબે વાંચતી હોઉં છું પણ અમુક અમુક મુવી જોવાનો મને શોખ થતો હોય છે તો મારી સાથે એ પણ જોવા લાગતી હોય છે.
હા એટલે આપડે અમુક જ વસ્તુ જોઈ શકતા હોઈએ છે બાળકોને લીધે
અને આપડે આ બધી વસ્તુ કેવું છે કે રાતે ફ્રી પડીએ ત્યારે થોડી વાર લઈને કરતા હોય છીએ આ બધી વસ્તુ તો સાથે આપડે મુવી જોઈએ ને તો એ પણ મારી સાથે મુવી જોવા લાગતી એટલે મેં વિચાર્યું કે ચાલ તો પછી મારા જેવું જ કરે છે તો હું પણ બુક લઈને વાંચીશ તો એને પણ આદત પડશે
હા એકદમ સાચી વાત છે એ.
હા પછી અમે બે એક ડિસાઇડ કર્યું કે આપડે દર રવિવારે એક એક જ વખત મુવી જોઈશું એમ.
હા સાચી વાત છે અને રાતના આપડે ફ્રી હોય ત્યારે મુવી જોતા હોય તો રાતના સુવાના એક કલાક પેલા જો આપણે સ્ક્રીન જોઈતા હોય તો એ આપણે સ્વાસ્થ્ય ને પણ અસર કરતું હોય છે. અને ખાસ કરીને નાના બાળકોને તો બઉ એ આડઅસર થતી સ્ક્રીન જોવી એના કરતા જો એ બુક વાંચે અને એ માંથી પાંચ નવી વસ્તુ શીખે તો એને બઉ સારું છે કેમકે રાતના વાંચેલું રા સાંભળેલું એ વધારે યાદ રહેતું હોય આપણે
સાચી વાત છે અને કેટલાક મૂવી તો એવા છે કે આપણને જીવનમાં ઘણું બધું શીખવા પણ મળે છે તો હું તો વિચારું છું કે અ મૂવી એવું નથી કે પુસ્તકો જ વાંચવા જોઈએ કે મૂવી ન જોવું જોઈએ કેટલાક એવા મુવી સારા સારા છે તો મુવી જોવા પણ કઈ ખોટું નથી.
હા મેં મારી છોકરી માટે છેને અમુક મુવી લિસ્ટ બનાવી રાખેલું છે. એ હજી તોય થોડી નાની છે તો અત્યારે એને કોઈને બતાવી બાકી થોડી મોટી થશે તો એને આ મુવી એ આજ એજ ઉપર પહોંચે તો એના માટે આ મુવી જેવા અલગ અલગ અમે મુવી પણ સિલેક્ટ કરીને રાખેલા છે જેમ કે લગાન છે, થ્રી ઇડિયટ છે, દોસ્તી કેમ નિભાવી પોતાને કઈ કાર્ય માટે કઈ રીતના તત્પર રહેવું એવું બધું એમાં શીખવા મળે છે. એટલેમ મુવી પણ એના માટે જરૂરી જ છે.
સાચી વાત છે. એટલે શું છે કે આપણે મૂવી જોઈશું અને પુસ્તકે વાંચીશું તો બે માંથી બંને માંથી આપણે પ્રેરણાદાયક કંઈક તો મળવાનું જ છે.
વા છે પણ ક્યારે કઈ વસ્તુ આપણા માટે જરૂરી છે ક્યારે આપડે શું કરવું જોઈએ એ જો આપણેે સમજી વિચારીને કરીએ તો બંનેનો ફાયદો જ મળવાનો છે. વધારે પડતી પુસ્તક વા ચીને બેસવાથી ગેરફાયદો બીજો કશો નથી પણ ઘણી વખત એક ધારુ સ બેસી રહીએ તો આપણે કમર નો દુખાવો એવો પણ થતું હોય છે. અને વધારે મુવી જોયા કરીએ તો આપણી આંખોને પણ નુકસાન થતું હોય છે. જયારે આપડે મર્યાદિત સમયમાં એને બુક્સ વાંચીએ કે મુવી જોઈએ તો બને ફાયદાકારક છે આપણા માટે.
સાચી વાત છે એટલે બંનેનું સંતુલન જાળવીને કરીએ ને તો આપને મનોરંજન પણ મળે અનેક દના
જ્ઞાન પણ મળે સાચી વાત હું મા આપને ગમત સાથે જ્ઞાન મેળવી શકીએ છીએ
હા એટલે આજનો આ ટોપિક એટલો સરસ હતો કે મને બહુ મજા તે એવી વાત કરીને તમારી સાથે આ સાચી વાત છે ફરી મળીએે
ઓકે